કેમ છો.
મે.
અ મને થોડીક તમારી પાસેથી વધતી જતી ટ્રાફિક સમસ્યાઓ વિશે થોડીક જાણકારી જોતી હતી. અ અમારે ત્યાં છે ને એક રોડ નવો થાય છે તો એ રોડ છે ને પેલા ડામરનો હતો. પણ ડામરનો રોડમાં એટલા બધા ખાડા ને બધું પડી ગયું હતું. એના કારણે એટલા બધા એક્સિડન્ટ થયા ને તો હવે એ સિમેન્ટ નો બનાવે છે તો શું તમારી દ્રષ્ટિએ એ સલાહ ભર્યું છે. પગલું
તમારી પ્રશ્ન બહુ સરસ છે આ સમસ્યા ઘણા જવાએ મને પૂછી અને મારા હિસાબે તો જે ડામરના રસ્તા જે હતા એ ખરેખર બહુ વધારે સારા હતા આના કરતા ભલે સરકાર જે પણ કહે કે રસ્તો વધારે મજબૂત રહેશે આ છે તે છે પણ આમાં એક્સિડન્ટ વધારા ચાન્સીસ એ રીતે વધશે કે વરસાદની સિઝનમાં આપણા જે ટાયર અહીંયાના છે એની પકડ જે આવી ગઈ છે મને એ લોકો અંદર ખાંચા મારેલા છે એ લોકોએ સિમેન્ટના રોડ ઉપર પણ એટલી પકડ જૂના ટાયરોમાં નહી આવે નવા ટાયરમાં કદાચ સિસ્ટમ ચેન્જ કર તો હજી સુધી બને એવું દેખાણ નથી પણ કદાચ ખબર નય પણ ગરમીની સિઝનમાં ટાયર ફાટશે ગરમ, કારણ કે સિમેન્ટ પણ ગરમ થશે અને ટાયર પણ ગરમ થઈ જશે ફ્રિકપશન વધારે થશે અને આને લીધે એક્સિડન્ટ વધવાની શક્યતા વધી શકે છે એવું મારું માનવું છે. તમને શું લાગે છે?
ઓહ હો હો, તો પણ ઘણું ચિંતાજનક પગલું છે અ ખાસ કરીને કે મારા જેવા જે જોબ કરતા હોય, શિક્ષકો સ્કૂલે જતા હોય કે પછી માં, બાપ પોતાના છોકરાઓને લેવા મૂક મૂકવા જતા હોય તો એક જે સ્ત્રીઓ જે સ્કૂટર ચલાવે છે ને એને એટલી બધી અ ટ્રાફિક સમસ્યાનો કે ટ્રાફિક રૂલ્સ નો ખ્યાલ હોતો નથી કારણ કે એ લોકો ખાલી શહેર વિસ્તારમાં જ બજારમાં જવું છોકરાઓને લેવા મૂક જવું, ક્લાસમાં જવું એ બધી જગ્યાઓ માટે જ સ્કૂટર વાપરતી હોય છે તો મને લાગે છે કે એ લોકો રસ્તા એ બનાવે છે પણ સાથે સાથે આ નવા જે રસ્તા તૈયાર થઈ જાય. પછી એ જે જે લોકોએ રસ્તા બનાવ્યા હોય કે નગરપાલિકા હોય કે સરકાર હોય એ લોકોએ સાવચેતી ભર્યા પગલા કયા લેવાના એની પણ થોડીક માહિતી જેવી કે બુકલેટ જેવી કે અત્યારે સોશિયલ મીડિયામાં પણ ઘણું બધું ચાલે છે તો એના માટે કંઈક કરવું જોઈએ શું તમને આ સલાહ ભર્યું લાગે છે કે અવેરનેસ કરવી જોઈએ જેનાથી અકસ્માતોને અટકાવી શકાય.
સો સો ટકા વાત સાચી છે અત્યારે જે ઇન્ટરનેટનો યુગ છે અને જેમાં સોશિયલ મીડિયા એટલું તેજીથી ચાલી રહ્યું છે તો આવી વિગતો તો બહુ જ જરૂરી છે સરકારે તો ખાસ અને લોકલ સરકાર જેને કવાય આપણે ગ્રામ પંચાયત હોય કે મ્યુનિસિપાલટી કોર્પોરેશન હોય એ લોકોઈ આવી સલાહ સૂચન આપી શકે છે કારણ કે બધા લોકો આગળ આજે મોબાઈલ છે બધા લોકો અલગ અલગ સોશિયલ મીડિયા પર હાજર છે અને જોતા જ હોય છે તો આવી બધી વિશેષ માહિતી આપે કે શું સાવચેતીવાળા પગલાં લેવા તમે જયારે ગાડી ચલાવો આવા નવા રસ્તા ઉપર અને એ સિમેન્ટના રસ્તા ઉપર તો શું સાવચેતી લેવી એ બહુ સારી વસ્તુ થઈ શકે અને તરત જ પ્રચાર એક જ જેને ક કે એક કે બે મિનિટમાં ઓલ આખા દેશમાં બધી જગ્યાએ પસરી જશે કે ભાઈ આવી જાક્તિ સાવચેતી આપણે લેવાની છે અને બધી જગ્યા એ કામમાં આવશે એવું મારું માનવું છે.
હા એ વાત તો સાચી છે પણ અત્યારે શું થાય છે કે જે સિમેન્ટ ના રોડ બનાવી રહ્યા છે ને એને કારણે એક સાઈડનો રોડ બનતા લગભગ એટલો બધો ટાઈમ લાગે છે તો બીજી સાઈડનો રોડ ઉપર છે ને જે જૂનો ડામરનો રોડ છે. એના પર જ ટુ લન જેવું નાખ્યું છે તો એને કારણે ઓફિસર્સ હોય કે કોઈ પરીક્ષાનો સમય હોય બોર્ડની પરીક્ષા હોય કે, પછી કોઈ જે પેલી, દર રવિવારે જે લેવાતી હોય ને સરકારી ભરતી માટેની પરીક્ષાઓ તો એ ટાઈમે એટલો બધો એ સ્પેશિયલી જે રસ્તો બંધાતો હોય ને એ એરિયામાં ટ્રાફિક થઈ જાય છે કે કદાચ એક મીટ એક કિલોમીટર જવા માટે છે ને લગભગ વીસ થી પચીસ મિનિટ થઈ જાય છે એટલે અત્યારે કદાચ એવું લાગે છે કે અત્યારે થોડી સ્ટ્રગલ કરીએ તો પાછળથી કદાચ અમને રસ્તા સારા મળે આ સિમેન્ટ ના રસ્તા થઈ જશે ને પછી અમને એક મહત્વનો ફાયદો એ થશે કે અમને જે અ સ્કૂટર ચલાવતી વખતે જે ખૂબ વાર લાગતી હતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં હવે અમારા ઘરની નજીક છે ને એક બેન રહે છે એ એ પોતાની જોબ પર જાય છે ને તો શિયાળામાં એમનો સાડા સાથે નો પહોંચવાનો ટાઈમ હોય ને તો એમણે સાતમાં પાંચે કે સાતમાં દસે બે કિલોમીટરનું જ અંતર છે તો પણ એમણે પચીસ થી ત્રીસ થી પાંત્રીસ મિનિટ એક જગ્યાએ થી બીજી જગ્યાએ પહોંચવામાં લાગે છે ને એ જ રસ્તો હવે થોડોક ભાગજી સિમેન્ટ નો તૈયાર થઈ ગયો છે ને એ હવે સવાવાર સાથે નીકળે છે ને તો પણ સાડા સાત સુધી એ પોતાની ઓફિસ પહોંચી જાય છે એટલે આમ ફાયદો પણ છે તમે જેમ કહો છો કે ટાય ફ્રિક્શન થશે કે ગરમીમાં સિમેન્ટ ગરમ થશે અને ટાયર ગરમ થશે તો એટલે આપણે જોવા જઈએ તો એનો ફાયદો પણ છે અને ગેરફાયદો પણ છે. પણ અત્યારે જે હું ઘણી જગ્યાએ જોઉં છું એ જૂની જૂની બધી વસ્તુઓ હોય છે ને પ્લાસ્ટિક છે ને એવું બધું ભેગું કરીને એક રસ્તા બનાવવાનો કઈક કોન્સેપ્ટ આવ્યો છે તો એ તમને કેવું લાગે છે એ બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ નો જે રસ્તો છે એને સિમેન્ટ રસ્તો એવી રીતના કઈક સિમેન્ટની જગ્યાએ રિપ્લેસમેન્ટ આપી શકાય ખરું મને ખ્યાલ નથી મેં ખાલી રીલ્સમાં અને મીન્સ અમુક ઘણી બધી જગ્યા રીસકલ પાસેથી આ બધું સાંભળ્યું છે તમે શું જણાવ છો આના વિશે
ના ખુબ સાચી વાત છે કારણ કે અત્યારે જે આ જે અલગ અલગ વેસ્ટેજમાંથી દુનિયામાં ઘણી જગ્યાએ આનું ઝુંબેશ ચાલુ છે અને રસ્તા બનાવી પણ રહ્યા છે અને ખુબ સરસ રિઝલ્ટ છે સિમેન્ટ રસ્ જેવું સીવેન્ટ રસ્તા કરતા વધારે સારું રિઝલ્ટ છે અને ખુબ સારો એનું અમલમાં છે પણ આપણે અહીિયાંયા આવતા કદાચ થોડી વાર વાગે એવું લાગે છે પણ આવશે તો ખરું જ કારણ કે હવે સરકાર પણ જાગૃત થઈ છે આ બધા મામલે કે ભાઈ આ બા એ વસ્તુ જરૂરી છે અને તમે જે એક પોઈન્ટ જે કીધો કે ખરેખર આમાં એક જાતની ડિસિપ્લિન લાવી પડશે લોકોએ રસ્તા સારા થઈ જાય તો લોકોની સ્પીડ વધી જાય છે સ્કૂટર હોય કે ગાડી ઉપર એમાં એ લોકોએ કંટ્રોલ લાવવો પડશે. કારણ કે એમાં સરકાર કેટલા પણ કંટ્રોલ લાવે જેમ કે આરપીઓ પોલીસ ઓફિસર ઊભો રાખે કેર સીસીટીવી કેમેરા લગાડે કે ચલન ફાટે પણ કોઈ દાત દેતું નથી એટલે મારા હિસાબે આ બધી વસ્તુ જેમ તમે આપણે પહેલા વાત કરી એવી ર કે સોશિયલ મીડિયા પર આ બધી વસ્તુ નાખો તો લોકોમાં એ જાગૃતિ આવશે લોકો એટલું સાવચેતીથી ચલાવશે અને લોકોને પણ લાગશે કે નહીં ખરેખર આ વસ્તુઓ અમારા સેફ્ટી માટે જ આ બધી વસ્તુ થઈ રહી છે આને વસ્તુ બહુ સારી છે એવો મારો
હા સાવચેતી પગલા ભર્યા તો એ તો પગલા તો લેવા જ જોઈએ સાવચેતી માટે અને ખુબ સારું એટલે મેં છે ને આવું ક્યાંક જોયું હતું કે એ લોકો વેસ્ટ પ્લાસ્ટિક બેગ છે કે આપડા કુરકુરેના રેપ બધી જે બધી વસ્તુ આવે છે ને વેફર્સ ના બધા રેરે પર એમાંથી કંઈક રસ્તા માટેની એક સિમેન્ટ જેવા બ્લોક બનાવે છે અને પછી એનાથી રસ્તો બનાવે છે ખાસ કરીને અ આપણું જે ભારતનું શહેર છે ઇન્દોર સિટી એકદમ ક્લીન સિટી અને ગ્રીન સિટી જેવું કહેવાય છે એ એવી બધી જગ્યાએ પણ જ્યાં બિલકુલ કચરો નથી હોતો રોડ એકદમ સાફ હોય છે તો આપણે જો આપણા સિટીમાંથી કચરો ભેગો કરીને આવા જ રસ્તાના કોઈક નવા કોન્સેપ્ટમાં જો ઉપયોગ કરીએ તો એક તો આપણે આપણી જ સિટીનો નગરપાલિકાનો ખર્ચો બચશે પછી વેસ્ટ નો આપણે રીયુઝ કરશું અને પ્લસ સિમેન્ટની કમ્પેર આપણે જૂની વસ્તુઓ વાપરીએ છે એટલે ઘણા બધા લોકોને ફાયદા થશે એક આજનું નવું જે જનરેશન છે એ કઈક નવી વસ્તુ શીખશે કદાચ એક રસ્તાનું આવું ઉદાહરણ જોઈને કોને ખબર કેટલાય લોકો કેટલું કંઈક નવા નવા આઈડિયાઓ સાથે આવશે અને આવી જ રીતના આગળ વધશે તો આશા કરું છું કે આવી રીતના નવા કોન્સેપ્ટ સાથે લોકો આવે અને રસ્તાનું પણ હું એક આશા રાખું છું કે આવી રીતના રસ્તામાં પણ સિમેન્ટની જગ્યાએ જૂની વસ્તુઓમાંથી કે રીયુઝ કરે અને જે વચ્ચેના ડિવાઈડર છે એમાં પણ એવા અવેરનેસના અ પેલા હોર્ડિંગ્સ લગાવે જેને કારણે લોકોને વધુને વધુ માહિતી મળે અને આપણે પણ એક ઝીરો વેસ્ટ ઇન્ડિયાની જે મુવમેન્ટ ચાલે છે આખા ભારત દેશમાં એને આપણે થોડો સફળ બનાવવા માટે આપણે આપણી તરફથી થોડું યોગદાન આપીએ ઉલ્વે કહેવત છે ને કે ચેરિટી બિગિન્સ ફ્રોમ ધ હોમ આપણે હંમેશા જો બીજાની રાહ જોઈશું ને તો કઈ નહી થાય એટલીસ્ટ આપણે તો શરૂઆત કરવી જોઈએ એવું મારું માનવું છે. તો આપ તમારી પાસેથી ઘણી બધી સરસ માહિતીને મળી છે અને એનો ચોક્કસ હું ઉપયોગ કરીશ અને જેટલી બને એટલી લોકોને હેલ્પફુલ થવાની પ્રયત્ન કરીશ તમારો ખૂબ ખૂબ આભાર.
હા તમારો પણ ખૂબ ખૂબ આભાર બહુ સરસ થઈ તમારી સાથે વાત કરીને ચર્ચા કરીને બહુ મજા આવી થેન્ક યુ.